હલો હા નમસ્કાર.
નમસ્કાર.
આજે છે ને આપણે એક બહુ સરસ વાત પર આપણે ચર્ચા કરીશું જે છે કે કોઈ અરાવલી પર્વત પર મુસાફરી કરે તો એનું શું છે એક્સપિરિયન્સ.
હા આ તો ખુબ જ એકદમ સરસ વિષય છે કેમ કે પર્વતો વિશે તો વાત કરવાની છે ને આમ બહુ જ મજા આવે કેમ કે કુદરત થી એકદમ જોડાયેલું હોય છે.
હા અને આમ આપડે જોઈએ ને તો સૌથી પહેલા એ સમજીએ ને કે અરાવલ લી શું છે કે અરાવલી ભારત નું બૌ જ જૂનું પર્વત છે આપડે જો સાંભળ્યું હોય. એને તો.
હા સાંભળ્યું છે ને કે આ પર્વત તો છે ને ઘણા લાંબા વિસ્તારમાં ફેલાયેલો હોય છે અને તેના ઘણા ભાગોમાં તો છે ને નાના મોટા પર્વતો પણ પણ સમાય જાય છે.
હા મેં પણ આવું સાંભળ્યું છે અને કેવું કે પર્વતોમાં છે ને મુસાફરી એ એટલે માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું નહી હોતું. પણ તે કુદરત ને આમ નજીકથી જોવાનો એક બહુ સારો તક છે આપડે જારે પહાડ પર જઈએ. તારે.
હા એકદમ સાચી વાત કીધી છે અને ત્યાંના રસ્તામાં વૃક્ષો પથ્થરો ખીણ અને ખુલ્લું આકાશ પણ આપણને ત્યાં આગળ જોવા મલતુ હોય છે. તેનો આનંદ જ કંઈક અ લગ હોય છે.
હા ચોક્કસ વાત છે અને જો આપડે સવારે પર્વતમાં વાતાવરણમ સામાન્ય રીતે આમ શાંત હોય એકદમ જ સવારે તો.
હા અને ઘણા સ્થળો એ તો છે ને પક્ષીઓ અ નો પણ આપણ ને અવાજ સંભળાતો હોય છે અને તે વાતાવરણને જને એકદમ વધુ સુંદર બનાવી દે છે.
હા અને કેવું કે અરાવલ્લી ના ઘણા વિસ્તારોમાં છે ને વિવિધ પ્રકારના છોડ પણ જોવા મળે તે જે આપણને નોર્મલી અહિયાં જોવા ના મળતા હોય.
હા એ એ તો બહુ જ કેમ કે ત્યાં કેટલાક ના છે ને એમ નાના નાના છોડ હોય છે. ત્યાં આગળ તે કેટલાક વર્ષો સુધી છે ને જીવતા રહે અને મો ત્યાં વૃક્ષ પણ પછી બનતા હોય છે.
હા અને કેવું કે પર્વતોમાં છે ને હવા મેદાન કરતા આમ ઘણી વખત એકદમ અલગ અનુભવ થાય એટલે એ રીતે આપણે છોડમાં પણ બદલાવ દેખાય.
હા એ તો છે અને કેવું કે તો આપણે જયાં પણ જઈએ ને ફરવા તો આપડે જો પર્વતોમાં તો આપડે છે ને પર્વત માં જઈએ ને બીજી બધી જગ્યા કરતા તો આપણ ને ત્યાં સ્વચ્છ હવા મલી રહે અને ત્યાં એકદમ કુદરતી શાંતિ આપણને જોવા મલ તી હોય છે.
હા અને મુસાફરી શરૂ કરતા છે ને પેલા તો માર્ગ વિશે માહિતી રાખ વી એ બહુ સારી વાત છે એ આપણા માટે જ છે.
હા જો ને જો એની માહિતી રાખવા માટે આપડે છે ને નકશો અથવા માર્ગની માહિતી આમ શું કહે ત્યાં લોકલ લોકો થી લઈ લેવી જોઈએ તો તો આપણેે એમને ત્યાં આગળ કોઈ શું કેવાય પ્રોબ્લેમ ના થાય.
હા અને જો આમ રસ્તો લાંબો હોય ને તો વચ્ચે આરામ કરવાની જગ્યાઓ પણ આમ જાણી લેવી જોઈએ તો સારું પડે આપ
હા. એનાથી અને શું કે આથી છે ને આમ સમય નું પણ એકદમ આયોજન બહુ સારી રીતે થઈ જાય છે ત્યાં આગળ.
હા અને કેવું કે પર્વતોમાં ચાલતી વખતે છે ને ધીમે ચાલવું એ સૌથી આમ યોગ્ય રે કારણ કે ત્યાં તો ઉબડ ખાબડ રસ્તા હોય કઈ પડી જવાય ખબર ના પડે.
હા અને જો બહુ ઉતાવળ થી ચાલે ને તો આપણને ત્યાં થાક પણ લાગે છે. અને શું કેવાય કે આપણે આપડી સુરક્ષા ને પણ ત્યાં આગળે આપડે જો ખીણમાં ને એમાં પડી જઈએ એટલે બહુ ફાસ્ટ આમ બહુ ઝડપી નાં ચાલવું જોઈએ આપડે શાંતિ થી જ ત્યાં આગળ ચાલવું જોઈએ.
હા એજ તો અને કેવું કે ઘણા લોકો તો છે ને કુદરતી દ્રશ્યો જોવા માટે પર્વતો તરફ બહુ આમ જતા જ હોય એમ ઘડીએ પડીએ.
હા કેમકે ત્યાં આગળ સૂર્યોદય સૂર્યાસ્ત ના સમય છે ને એકદમ મ ત્યાંની કુદરત ન દ્રશ્ય છે. ને એકદમ બહુ સારું થઈ જાય છે. ત્યાં આગળ.
હા એ તો છે જ. અને કેવું કે પર્વતોમાં છે. ને ઋતુ પ્રમાણે વાતાવરણ આમ બદલાતું એટલે જેવું ઋતુ બદલા એટલું ખુબ સુંદર લાગે ને વાત
હા. દરેક ઋતુ નું અલગ અલગ ઉનાળો ચોમાસુ અને શિયાળા ત્રણે ઋતુમાં. એકદમ અલગ દ્રશ્ય જોવા મળતું હોય છે. ત્યાં આગળ
હા એજ તો અને કેવું કે ચોમાસામાં તો ઘણી જગ્યાઓ એટલી બધી હરિયાળી બધી. જાય ને કે એટલું શાંતિ લાગે ને આપડે ત્યાં બેસીએ તો.
હા હા એતો છે અને પછી વરસાદ પછી શું કે વૃક્ષો અને ઘાસ વધુ શું કેહેવાય તાજા દેખાય છે. ત્યાં આગળ એકદમ ફ્રેશ.
હા એટલે તો પણ કેવું કે વરસાદમાં રસ્તા પણ બહુ લપસણા જેવા હોય. એટલે શાંતિ તો મળે પણ રિસ્ક પણ એટલો જ છે. લો વરસાદમાં પહાડો
હા એ. તો છે. તેથી જ ને કે દરેક પગલું એકદમ ધ્યાન થી ત્યાં આગળ ભરવું જોઈએ જો આપણેે. જઈએ ને વરસાદમાં તો
હા એ તો છે. જને કેવું કે શિયાળામાં પણ ઘણા વિસ્તારોમાં બહુ જ ઠંડી હોય એટલે એ પણ જોઈને જવું પડે કે વધારે ઠંડી આપણાથી સહન થાય કે નહીં
હા જો શિયાળામાં જતો હોઈએ ને તો મારું તો માન કે અમે ત્યાંના ના યોગ્ય કપડાં સાથે રાખવા જોઈએ ગરમ કપડા જોડે રાખવા જોઈએ. તો તેનાથી આપડા શરીરને છે. ને ગરમી મલે છે. ત્યાં આગળે
હા એજ તો અને કેવું કે ઉનાળામાં છે. ને સૂર્ય ન તાપામ બહુ વધારે હો શકે છે. એટલે એ પણ ધ્યાન રાખવું જો
હા એ છે. તો તેથી કેવું કે આપડે જો ત્યાં ઉનાળામાં જતા હોય ને તો પાણી ની બોટલ આપડે સાથે રાખી રાખવી જોઈએ. પછી ફ્રૂટ ને એવું બધું બી જો આપડે સાથે રાખવું જોઈએ તો આપણા શરીર ને છે. ને મ તાકાત મળી રહે ત્યાં આગળ
હ અને કેવું કે મુસાફરી દરમિયાન પણ છે. ને સ્વચ્છતા જાળવી એ સૌથી મહત્વપૂર્ણ મહત્વનો ઓ પાઠ છે. કે આપડે ફરવા જાય પણ જ્યાને ત્યાં બધું નાખી નહી દેવાનું.
હા એ તો છે. અને પાછું કેવું કે જો આપડે કુદરત ને ના સાચવી ને ત્યાં આગળ જઈને તો પછી એ આપણા માટે સારું ના કહેવાય કેમ કે એ જગ્યા આપણા માટે જ છે. આપણેે નહીં સ્વચ્છ રાખીએ તો કોણ રાખશે ત્યાં આગળે
હા એટલે તો અને કેવું કે આવનારા લોકો પણ તે સ્થળને આમ સુંદરતા માણી શકે ને આપણે બગાડી દઈએ તો એ સુંદરતા બગડી જાય ને નહી આપડ ગંદો કચરો. કચરો નાખે તો.
છે. અને પર્વતો માં તો કેવું કે ઘણા પ્રકારના પથ્થરો પણ જોવા મળતા હોય છે. આપ આપણને
હ હ કેટલાક પથ્થરો તો આમ કેવું કે મોટા હોય કેટલાક નાના હોય એમ જુદા જુદા જાતના હોય
અને શું કેવાય ત્યાં આમ વિદ્યાર્થીઓ માટે છે ને આવા સ્થળો બઉુ શું કે ઉપયોગી બને છે. એમને ત્યાં આગળ વધારે નવું નવું ખબર પડે તો એ લોકો માટે આ પર્વતોનું સ્થળ છે ને બહુ સારું કઈ જગ્યા હો છે.
હા એજ તો અને કેવું કે અરાવલ્લી ના ઘણા વિસ્તારોમાં તો છે ને વિવિધ પ્રકાર ના પ્રાણીઓ પણ ત્યાં બહુ જુદા જુદા રહેતા હોય છે.
તે તો એકદમ સાચી વાત કીધી તમે એટલે ને કે તેમાંથી જો જગ્યાઓ અને જીવન નું આધાર છે એ લોકોના
હમ એટલે તો અને કોઈ પણ આમ જંગલી પ્રાણીને છે ને પરેશાન ના કરવું છે કે આપડણે ફરવા જઈએ પણ એ લોકોને હેરાન નહી કરવાનું ત્યાં જઈને.
હા એકદમ એટલે તો કેમ કે શાંતિથી શાંતિ રાખવાથી છે ને પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહે છે આપણા.
હા એજ તો અને કેવું કે પર્વતોમાં છે ને અવાજ ઓછો રાખવો પણ એક બહ સારી એવું છે કારણ કે ત્યાં આ જે પશુ પક્ષીને પ્રાણીઓ રહેતા હોય ને. એ લોકોમાં બહુ ડિસ્ટર્બન્સ થાય.
હા એટલે જ ને કે વધારે અવાજથી છે ને આમ પક્ષીઓને પ્રાણીઓને તકલીફ આમ તકલીફ થાય ને તો પછી એ આપણા માટે ના સારું કેહેવાય. એ પછી આપણને પણ કઈ શું કેવાય મારી શકે કેવું કરી શકે જો આપડે એમને હેરાન કરીએ ને તો
હા એટલે તો અને કેવું કે ઘણા લોકો તો છે ને ચાલીને પર્વતો નામ રસ્તા પર આનંદ લે છે પણ એ પણ જોઈએ એવો આનંદ લેવો જોઈએ પણ તો એ સાચવી નને
હા એટલે ને ત્યાં જઈએ ને તો એકદમ ધીમે ધીમે ચાલવાથી જ છે ને શું કે આસપાસ ની દરેક વસ્તુ નું ધ્યાન આપડણે રાખી શકીએ.
હા અને કેવું કે રસ્તામાં નાના છોડ રંગબેરંગી ફૂલો અને વિવિધ આકાર ના પથ્થર આપણને જોવાય મળે જો ધીમે ધીમે ચાલતા ચાલતા જઈએ ને બધું જોતા હોઈએને તો.
હા એ તો છે અને દરેક વસ્તુ છે ને એમ કુદરત ની એક અલગ જ ઓળખાણ આપતી હોય છે આપણને.
હા કેટલીક જગ્યાઓ તો કેવું કે આમ ઊંચાઈ પરથી દૂર સુધી ન દ્રશ્ય જોવા મળે. આપે આપડણે એવા પર્વતો ને એવા હિલ્સ પર જઈએ ને તો.
હા એકદમ ક્યાં સાચી વાત કીધી હતી ત્યાંથી જ ને ખેતરો ગામ અને રસ્તાઓ પણ જેને આપણને દેખાય છે.
હ અને પર્વતોમાં કેવું કે પ્રકાશ અને છે ને પડછાયા નો પણ આમ બદલાવ પણ બો રસપ્રદ લાગે કે આમ જેવું તાપ ન દિશા બદલાય ને એવું બધું બદલાય.
હા એ તો છે કેમ કે જો આવા સ્થળો એ છે ને ધીરજ રાખવી નઈ એજ આપડા શું કે ધીરજ રાખીને જ આસપાસનું એકદમ નિરાક્ષરણ કરવું જોઈએ આપ ડે તો આપણને ઘણી બધી વસ્તુ જાણવા મળે છે ત્યાં આગળ
હા એટલે તો અને ત્યારે કેવું કે ઘણી નાની નાની બાબતો પણ બઉ આમ ન જારે પડે છે આપડે ધીરજથી એમ બધું કામ લઈએ ને તો.
હા એ તો છે અને કુદરત આપણને છે ને ઘણું બધું શીખવાડે છે.
અ એ તો છે જ ખાસ કરીને સંતુલન શાંતિ અને સંભાળ રાખવાનો તો આપણે કુદરત થી જ શીખવું જોઈએ.
હા એક એ તો છે અને કેવું કે આ મુસાફરી માત્ર છે ને મનો મરંજન નથી હોતું તે આપણને છે ને આમ જ્ઞાન જ્ઞાન મેળવવાનો પણ એક બહ સારો માર્ગ મળી જાય છે.
હા એ તો છે જ અને કેવું કે અરાવલ્લી ના પર્વતો એ તો છે ને ઈતિહાસ પણ ઘણું ન જૂનો માનવામાં આવે એટલે કેવું કે ત્યાં જવું તો શાંતિ થી બધું નજરેથી આપણે ધ્યાનથી કરવું. કરવું જોઈએ.
હા એકદમ સાચી વાત છે અને તેથી તો ને કે આ પર્વતમાળાનું મહત્વ નહી પરંતુ આમ કેવા કે ભૂગોળમાં પણ બ દ્રષ્ટ્ય આપેલું છે.
હ અને કેવુ કે આજ ના ની ચર્ચામાં તો છે, ને અરાવલી ના પર્વતોનો ઘણો સામા આમ સામાન્ય બાબતો આમ જાણીએ આપણેે હા
હા બઉ બધું જાણવા મળ્યું મને પણ આજે નવું નવું તમારી વાત પરથી તો કે કે આપડે બસ એક એક વાર ફરી વાર બી એક નવા ટોપિક ઉપર જરૂર આપણેે ચર્ચા કરીશું.
હા ચોક્કસ ચોક્કસ મને ખુબ આનંદ આવ્યો, તમારી જો ચર્ચા કરીને
ના ચલો બાય